હલો
હા કેમ છો મજામાં?
હોવ મજામાં. તમે કેમ છો?
કે એકદમ મજામાં. તો આપડે આજનો ટોપિક છે ને કે આપડે ગુજરાતી ભોજન વિશે આપણે ચર્ચા કરીએ કે આપણે જે ગુજરાત તી ભોજન જે આપણે એટલે હું વાત કરું. તો ગુજરાતી ભોજન આપણે રૂટિનમાં જેય લેતા હોઈએ છીએ બોપ પરના સમયે, સાંજના સમયે તો અમારા ઘરમાં તો છે ને ગુજરાતી ભોજનમાં તો ડેલી શાક રોટલી અને દાળ ભાત, સંભારો, પાપડ ઈ બધું બપોરના સમયે અમે લેતા હોય છે અને સાંજના સમયે છે ને અમે લોકો ભાખરી ચા અથવા કોઈ વાર શું સે ને ભાખરી પછી બટાકાનું શાક હોય ને તો બહુ મજા આવે જમવાની. એટલે વત અને ને અને ગુજરાતીના ખોરાકમાં તમે જોજો સાંજના સમયે છે ને અ વધારે ઉપર તો ખીચડી કઢીને દરેક ઘરમાં અ જમતા હોય છે લોકો કેમ કે ખીચડી કઢી છે ને એ આપણો મુખ્ય આમ સાજનો ખોરાકમાં ખોરાકમાં ગણોને તો મુખ્ય ખોરાક કહેવાય ખીચડી કઢી એ દરેક ગુજરાતીના ઘરમાં બન તી હોય છે.
હહ સાચી વાત છે.
પછી અમારે મારી ફેવરેટ ગુજરાતી વાનગીની ડિશની તમને વાત કરુંને તો અમારા ઘરમાં દર અઠવાડિયે એક ઉપર દાળ ઢોકળી બનાવતા હોઈએ છી અમે લોકો તો દાળ ઢોકળી છે ને એ મારી ખૂબ જ ફેવરેટ છે. કારણ કે હું નાનપણથી જ એ ખાતો આવું છું દાળ ઢોકળી.
હહ
અને જે મમ્મીના અને જે આપણે દાળ ઢોકળી જે ખાતા હોય ને એનો સ્વાદ આમ આખો અલગ જ હોય આમ.
અલગ જ હોય છે સાચી વાત છે. બારે આપણે ને દર રવિવારે ઢોકરા પર બને છે ને?
હા ઈ વાત સાચી છે. અમારા ઈ અમારે છે ને ઢોકળા જે ખમણ તમે ખમણ ઢોકરાની વાત કરો છો. એ પણ અમે જ્યારે ઘરે બનાવી ત્યારે બહુ આમ મજા આવે આમ ઘર જમવાની. કેમ કે એ જે આપણે બાર તમે જે અ ખાવ ને બારે બહારથી લઈને અને ઘરનો જે સ્વાદ આખો અલગ જ હોય. કારણ કે બહારના ખોરાકમાં શું છે કે એમાં એમ શુદ્ધતા એટલી બધી જોવા ન મળે તમને કે કેવા પાણી એ લોકો યુઝ કરતા હોય હજીન હજીન હોય હાઈજીન કેટલું હોય એ કઈ એમાં આપડે ખ્યાલ ન હોય પણ આપણેે ઘરનો ખોરાકંદર તુ આપણે ખેલ હોય કે એકદમ આમ હાયજીન થી બધું બનાવેલું હોય એ અને એકદમ ચોખ્ખો હોય ખોરાક.
હહ સાચી વાત છે. હમ અમારે ઘરે પણ ત્યાં જ હહ અમારી ઈયા ત સવારે ચાયને નાસ્તો કરીએ. તે પણ ઘરનું રોટલી બનાવીએ. અને બપોરે જમવામાં દાળ, ભાત, શાક, રોટલી એવું જ હોય અમારે અહીંયા પણ.
હમ હમ. પછી સાંજના ખોરાકમાં?
હહ સાંજના પણ ચાય ને રોટલી ખાઈએ પછી રાતે ખીચડીને અ ચણાના લોટનું અથાણું, છાસ એવું.
હહ હહ મારી છે ને એ ગુજરાતીમાં ફાસ્ટ ફૂડમાં મારી ફેવરિટ એક કચ્છી દાબેલી છે. એ કચ્છી દાબેલી છે હું નાન પણથી જ મને ખૂબ જ ફેવરિટ છે અમારી કચ્છી દાબેલી એને હું નાન આપણથી જને પસંદ કરું જોઈ સ્કૂલના સમયથી હું તમને વાત કરું ને કેમે એ લોકો ફ્રેન્ડ અમે સ્કૂલે જ ભણવા જતાં ને તો ત્યારે પછી અમે સ્કૂલેથી છૂટીને એટલે એમાં બધા મિત્રો બધા એકી સાથે બધા કચ્છી ધાબેલીને એમાંથી દુકાન હતી બાજુમાં મારી સ્કૂલ હતી તાર બાજુમાંથી એટલે તરત જ જમવા ખાવાજતા રહીએ અ એ સમયે તો શું છે આપણે નાના હતા ત્યારે એ સમયે તો બહુ કિંમતે નહોતી પાંચ રૂપિયાની મૂર્તિ ખરી દાાવેલી
હા સાચી વાત છે
અત્યારે તો શું છે કે ત્રીસ રૂપિયા ચાલીસ રૂપિયા અત્યારે જે જેમ મનફામ લોકો અત્યારે ભાવ લે છે અત્યારે તો એ સમયે બહુ ઓછી કિંમત હતી હતી અને તે અત્યારે શું છે કે આપણ પોકેટ મની મળે મમ્મી મમ્મી પપ્પા આપણને પોકેટ મની આપતા વાપરવા માટે નાસ્તો કરવા માટે આટલા ચાલ લઈ ગયા ડેલીને આપણે એ વા વાપરતા હોય અલગ અલગ આપણે જે મનગમતી વાનગીઓ હોય એવા બધા આપણે ખાતા હોય એટલે અમારી શ મારે શું પહેલાંથી જ મારી ફેવરિટ રહી છે કચ્છી દાબેલી જે છે ને
હા હા
પછી બીજું વાત કરું તમારે છે ને પૂગડાા બટાટાની લારી એ ની આવતી રિસેસમાં તો અમે લોકો જો ને ભૂમળ બટેટાની લારી માં બહુ ભૂંગળાબટેને એન્જોય કરેલા છે નાનપડમાં કારણ કે એ જે નાનપણમાં જે સ્વાધ્યમાં જે ખાધેલો છે ને જે દદાર હતા લડી લના એ એને જો સ્વાદ હવે કે કે ભૂગળા બટેાટા આપણે ખાઈએને લાળી ઉપર
હા તું સદ હા હવે ના મને હા અમે ઘરે બનાવીએ ભૂગણા બટેકા બધું રોટી એ બધું અમે દાબેલી એ બધું ઘરે જ બનાવીએ
શું બારી ગરમ મસાલા ગરમ મસાલા એટલા નાખી છે કે આપણી તે એકદમ બળતરા થાય છે
હા એ તમારી વાત એકદમ સાચી છે તમે જે કીધું એ પણ બારે મેં નોટ બારે જવો જો એ આપે સ્વાદ મળે ને એવો ઘરે સ્વાદ નથી લાગતો તો ઈ પાછું એક જોવાનું તમારે ઈ કા એ ખૂબી હોય લોકોને કે બારે આપણે જે ખાવાની મજા આવે ને એવા આમ ઘરેના ઘરે હોય એટલી મજા ન આવે
હા સાચી વાત છે એના જો સ્વાદ આપણે કરવા જઈ ને તો પણ ના થાય
હા એમ હજુ અને બીજું શું છે કે એનું વાય એન્વાયરમેન્ટ હોય ને પાછું આપડણે જે બહાર રેખાતા હોય એનું એન્વાયરમેન્ટ અલગ હોય પાછ ઘર ન એવાયરમેન્ટ અલગ હોય એટલે આપડે તો શું ઘરે ઘરે ખાય એટલે આપણે એવું લાગે આ તો અહીંયા આપણે પહેલાંથીમ વિચારી લીધું ભાઈ કે ઘરનો સ્વાદમાં મજા ન આવે એટલે આપણે એમ પેલાથી આપડે મન માં નક્કી જ કરેલું હોય એટલે આપણે એવું જ લાગે એમ
હમ
અને બીજું શું છે કે અમારે અમે ત્યાં બધા ફ્રેન્ડ મિત મિત્ર બધા છે ને સ્કૂલના સમયે અમે લોકો સાથે બધા ટિફિન લઈ આવતા ઘરેથી મમ્મી ટિફિન કરીને આપીને સવારે જ્યારે તો અમે ટિફ ટ્રીન લઈને બપપોરે જ્યારે રિસેર્સના સમયે એકાબીજા ગ્રુપમાં બધા સૌ પોતપોતાનું ટિફિન ખોલીને બેસતા અને પછી શું છે, કે એકાબીજાને અમે વસ્તુ શેર કરતા ત કે મેં આજે કોઈ કોઈ એટલે એમાં શું કરી કે અમે પોતાનું ટિફિન હોય ને બીજાને આપી દઈને બીજાનું મારા ફ્રેન્ડ હોય ને એ હું લઈ લોઉં કેમકે એમાંથી થાય શું કે એવું કે એમાંથી એનો સ્વાદ અલગ લાગે બીજાના ઘરનું તમે જમો ને તેનું સ્વાદંમ અલગ જ હોય એમ અને આપણા ઘરનું જે સ્વાદ હોય ને એ આપણે મજાનો આવે આટલી મજા આવે બીજાના ખોરાક બીજાના બીજાના ખોરાકનો આપણે જમતા હોઈએ ને હેલો તો એનો સ્વાદ જ આખો અલગ લાગે કે તમને
હા સાચી વાત છે, હમ હ હલો
તમે જણાવો તમારા તમારો તમારો અનુભવ જણાવો હા
પણ સ્કૂલ જતા તો ત્યાં શું અમારી ત્યાં દાબેલી ની અ શું કે ગાડી ઉીભી જ જોઈ તો સ્કૂલ માંથી રિસેસ ફરેે એટલે ડાયરેક્ટ અમે ત્યાં જ જઈ ઘરેથી પોકેટ મની મલે ઘર દૂર હોય સ્કૂલ થી એટલે આપે કે ત્યાં નાસ્તો કરી લેજો તો અમે પણ ત્યાં જ ખાવા જતા એમ પર ઘરમાં એટલો સ્વાદ ના આવે બારે આપડે જે કઈ આખો અલગ જ સ્વાદ હો, દાબેલી નું
હલો
પછી બીજું શું છે, તમારું ફેવરેટ તો બીજું શું
ફેવરેટ તો હું ઘરે બનાવું છું દાળ ઢોકળી હા, હું ઘરે બનાવ દાળ ઢોકી પુરી, બનાવું બધું બનાવવું ઘરે, જે બારે થી આપડે લઈ પણ એમ કે આપડે બારે થી લઈ ને ઘરેથી ઘરે બનાવીએ તો ત્યાં, ત્યાં આપડે દુકાન માંથી લઈ એવો તો સ્વાદ આવે જ નહી આપડે ભલે ને એની સ્ટાઈલમાં જ બધું એના કને આપણે પૂછીને કરી તો પણ એના જેવો સ્વાદ ના આવે
ધરે એટલું ના બને એના જેવું જ
અને એને જેવો સ્વાદ ન આવે એવું એવું, એવું એક આમ વિચિત્ર આપણે લાગે એમ કે આપણે એટલી એમ બહુ ચોકસાઈથી બનાવેલું હોય ને
હા, હું ઢોસા વાળા ને પૂછયુ ઢોસા વાળા ને પૂછ્યું કે તમે ઢોસા કેવી રીતે બનાવો, તો આપણે ઈજ સ્ટાઈલમાં બનાવીએ તો આપડે એના જેવા બને જ ની
બધું એના જેમ કમ્પ્લીટ કરી તો પણ ન બને
હા, અને બીજું આપણે બીજા ગુજરાતી આપણે ખાણીપીણીની વાત કરું તો આપણા ઘરમાં આપણે સુપ્રસંગ ઉપર લાપસી બનાવતા હોય કે આપણે સકન ના બધા કહેય ને કે લાપસી, લાપસી અમારા ઘરે બવ ફેવરેટ છે, લાપસી કે અમે જે બનાવતા હોય ને ત્યારે ખાલી લાપસીને દાળ જ બનાવતા હોઈ લાપસી તમે દાળ ટ્રાય કરો ને એકદમ આ મસાલાવાળી દાળ બનાવી હોય ને બધો મસાલો નાખીને કોથમીર, લીમડો, મરચાં, બધો મસાલો ગ્રીન મસાલો જે નાખીને તમે બનાવેલો હોય ને બહુ મસ્ત કોઈ વાર તમે ટેસ્ટ કરજો લાપસી સાથે દાળ
હા, અમાણી છો દરિયાલાલની પેરી થાય ને એમાં લાપસી ને ડાળ ને એ બધું હોય, ત્યાં ખીર ને
હમ્મ
તો ત્યાં એમ ખાવાની એમ મજા આવે પ્રસાદ નો પ્રસાદ થઈ જાય ને એકદમ એમ સ્વાદિષ્ટ હોય લાપસી ને દાળ હોય ત્યાં ને બીજું ખીર હોય
અને આપણે જે ગુજરાતી ખોરાકમાં તો ઘણા બધા જેમ કે આપણે શિયાળાના સમયમાં જોય તો રીંગણા આવે ત્યારે આપણે ઓળો બનાવતા હોય, પછી આપણે ઉનાળાના સમયમાં આપણે કેરી આવે તો કેરીનું વધારે પ્રમાણમાં આપણે સેવન કરતા હોઈએ છીએ ઉનાળાના સમયમાં પછી ચોમાસાના સમયમાં આપણે જાંબુ આવે છે પછી રાસબરી આવે છે, એવા ઘણા બધા આપણે ફળ ફળ, ફ્રૂટો વાવે છે, તેનું આપણે સેવન કરીએને તો આમ હા, એટલે એનો સેવન કરીએને તો એમાંથી શું આપડા માટે શું પ્રોટીન વિટામીન બધું મળી રહે આપણે, શરીરમાં જે જોતું હોય ને, એ સારા પ્રમાણમાં આપણે પ્રોટીન વિટામિન મળતું હોય છે,
હમ્મ
તો આપણે જે ગુજરાતી ખોરાક વિશે આપણે ચર્ચાઓ કરી, અને તમે તમારા જે અનુભવો વોરાવ્યા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર
ઓકે, ઓકે, થેન્ક યુ તમે પણ એટલી તમારી જાણકારી આપી, એના